હલો, આવે છે આવાજ?
હા, આવે છે, મારો આવે છે અવાજ?
હા, આવે છે.
ઓકે, તો શું છે ટોપિક આપણો.
હમ, તમે ગુજરાતના કયા કયા સ્થરોએ ફરેલા છે.
ગુજરાતના સૌથી પેલા તો કચ્છ કચ્છમાં બધું નઈ પણ અમુક અમુક એના પ્લેસ કચ્છમાં માતા નો મોઢ છે, ભુજ છે, પછી જુનાગઢ છે. પછી રાજકોટ, બેય સીધુ રાજકોટ પછી અમદાવાદ, અમદાવાદ છે, ભાવનગર છે, પછી સોમનાથ સોમનાથ ને પછી આગળ જોવા જઈએ તો બસ યાદ છે જેમ કે મહુવાની આજુબાજુ ના સિટી સે ગામ તમે
મેં, પેલા તો મારૂ ગામ પછી ભરૂચ, સોમનાથ, જુનાગઢ, કચ્છ, પછી અમદાવાદ નહી ગયેલ છું કોઈ દિવસ.
પછી મહેસાણા ગયેલી છું. બહુ પહેલા ગઈ હતી. દ્વારકા ગયેલી છું વાપી ગયેલી છું. બસ.
બરાબર છે.
સુરત જોયલું છે સુરત તો એમ નોર્મલ છે જોયેલું બધાને.
સુરત મે નથ જોયેલુ
નહીં જોયેલુ બરાબર.
તો પછી કયો નેક્સ્ટ ટોપિક.
બોલો તમે મેં બોલી આ એક ટોપિક
જો એક દિવસ માટે સમય રોકી શકાય તો શું કરશો.
સમય રોકી શકાય તો. ખબર નહી હવે સમયને ના રોકી શકાય.
ક તમારે ઘરે કે કોઈ જાદુ કે તમને એવું મળી જાય તો તમે શું કરો એમ.
મારી ફેમિલી જયારે બધા ભેગા બેઠા હોય અને ને એકદમ ખુશ હોય એ ટાઈમ હું રોકી શકુ. ક્વા માગું,
હ એટલે એને પોઝ કરી જ દઇએ એક દિવસ માટે,
હું.
બરાબર છે, સાચી, સાચી. બહુ કોઈ કરતા હો કે કે સારી જગ્યા હોય કે, કઈ એક શાંતિને ખુશી વાળી પળ હોય એવી રીતે હોય ત્યારે રોકી શકાય એમ, મજા આવે આનંદ આવે કામ તો હું અત્યારની વાત કરું જ્યારે ગમે ઇસ્યૂ આવે જગ્યા હોય તે લોકેખે કિન્ટીન્યુ એક દિવસ.
બરાબર,
તો પછી કયો ટોપિક,
પૈસા બચાવું સારું કે રોકાણ કરવું,
બંને સારું છે, ભાઈળ. પોતપોતાની જગ્યા એમ જોવા જઈતો એ બરાબર સાચી વાત છે, એટલે થોડા ઘણા બચાવવાએ પણ જરૂરી છે, બચાવ્યા પછી જે વધારે તમારે હોય. એ મેનેજમેન્ટ કરવાનું છે તોએ વધારે પછી અમુક ટકા હોય એ તમારે, ઇન્વેસ્ટ કરવો એ પણ જરૂરી છે,
હા
તમારું શું કહેવું છે,
મારા ખ્યાલથી જો મતલબ કે એવા કેવા પાંચથી દસ લાખ. એવા મારો અવાજ મને રિપીટ થાય છે,
હા
હું હ
તો અત્યારે જ થાય છે, એની પેલા કોલ માં થયું હતું.
અત્યારે કોલ કરે તો અત્યારે થાયને,
એ આની પેલા કોઈ બીજાને કોલ કર્યો હોય તો એમાં થાય છે, કે નહીં એમ કવ છું
ના મેં અવ પછી નહીં કર્યો કોઈને કોલ.
બરાબર છે, તો બઉ આવે છે, અવાજ કે
નહીં આવતો હવ
તો વાંધો નહીં થહી જતો,
તો હું કેતીતી,
કંઈ કેતાતા, તમે. મની મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ.
પહેલા પાંચથી દસ લાખ મેં એવા મૂકી રાખું મેડિકલ ઇમરજન્સી માટે,
હા,
પછી રોકાણ બીજું તો એટલે પેલાતો આટલા મૂકી રાખું, પછી બહુતો રોકાણના કરું. હું. પછી અમુક જગ્યા ઇન્વેસ્ટ કરવા લાયક હોય એસેસ વધારો મતલબ કે,
હા તો બેઠા બેઠી તમારે આવક આવે એ પ્રમાણે તમે વધારવાની વાત કરો છો ને,
પાંચ થી છ જગ્યાએ હું જાતા હું તે એ કમાય. એ આવતી હોય ઇન્કમ, કમાવાની જરૂર ના પડે ખાલી મેં એવી એક સિસ્ટમ બનાવી રાખું એમ.
હા, બરાબર ચાલે તમા ઇન્કમ કેને એકિવમ.
હું એકટીને પેસીવ ઇન્કમ અમારે આવતું હતું, ભણવામાં.
હાતો, હાલ આપડે એક ટોપિક કે એક્ટિવ ઇન્કમ શું છે, પેસિવ ઇન્કમ શું છે.
હમણા તો મને યાદ નહીં. ઉભા રો પણ યાદ કરવા દો ત્યા લગીને તમે બોલો ખબર હોય તો, મીન્સ કે એવું કે, કેવી ઇન્કમ એટલે હા મને યાદ આવ્યું, એટલે જ્યાં સુધી મેં કામ કરું ને, ત્યાં ત્યાં હુધી પૈસા મલે નોકરી કરૂં.
તેમ પગાર મળે એવું પેસીવ ઇન્કમ એટલે,
પેલા હું થોડીક મહેનત કરું પછી થોડુંક શું કેહેવાય ઇન્વેસ્ટ કરું, ને લાંબા ગાળું વિચારીને મને બધી જ જગ્યાએ થી આવક મળે તેને કેવાય,
હમ એક્ટિવ ઇન્કમ તમે બરાબર જ છે, કે જે તમે, તમારે કામ કરો તમે ડાયરેક્ટ અર્ન કરો ને એ એક્ટિવ ઇન્કમ છે. પેસીવ ઇનકમ મા તમેં એક વાર માં પૈસા રોકી નાખીયા, એટલે તમારે ફિક્સ થઈ જાય દર મહિના દર વર્ષ જે હોય ને એ આયવા જરાખે તમારા, કામ કરવાની જરૂર નય તમારે પૈસા કામ કરે તમારી જગ્યાએ, કોઈ મકાન લઈને રાખી દયો ને કેમ તમારે ભાડું આવે, એ તો કેટલી બધી ફેસીલીટીના સોર્સ હોય,
હમ,
તો કયો અત્યારે બીજું
આ ટોપિક મેં બોલી તો આગળના ટોપિક તમે બોલી શકો છો,
એમ તો, ભવિષ્યમાં કેસ સંપૂર્ણ બંધ થઈ શકેશે. કેસ કે રોકડ કેસ, જે મની પૈસા કેવાય ને સંપૂર્ણ બંધ થઈ જશે,
ના અમુક અમુક જગ્યાએ, જઈ કેવું કેવાય કે હજુ બહ, કેમ કહે ઈચ્છા કે ખબર નઈ બઉુ ગરીબ લોકો હોય, એ લોકો પાહે તો જો એવું થયુ જ ના હોય કે, હો ઓનલાઈન જે લોકોને ત્યાં ઈન્ટરનેટ જ એટલું બધું વ્યવસ્થા ના હોય હમણા, જોકે એવું તો નહી હોય, પણ અમુક જગ્યા હોય બીજ ખરું ત્યાં પૈસા ની જરૂર હોય. પછી મંદિરમાં કોઈ ઓનલાઈન પેમેન્ટ થી કરતું ના હોય, ત્યાં બધા પૈસાજ નાખતા હોય, પછી મોસ્ટ ઓફ ગરીબોને હમણાં પૈસા જ આપે, એટલે એ બાબતે પછી નહી ખબર તમે કો,
શું હતો ટોપિક આપડો,
મને નય ખબર,
બસ,
હમમ,
એ કે તો આપણો કેશ નો,
ગેસ બંધ જ ગેસમાં તમે કીધું સાચી વાત જ છે પણ થોડીક મોડિફિકેશન કરીએ, કે તમે કીધું કે કેશ અમુક જગ્યાએ મળે ન મળે, પણ મેન વાત છે કે અમુક જગ્યાએ કે અમુક ગામડાઓ માં મોબાઇલના ટાવર, અને નેટવર્ક નથી આવતુ વાત એવી છે, તો ત્યાં ઓનલાઈન પેમેન્ટ ને તો ક્યાં થવાનું છે જ્યાં એવા સ્થળે છે, કેશ ની જરૂરિયાત પડવાની જ છે, એવી અમુક અમુક જગ્યા છે જ્યાં બોવ બધા લોકો, ગ્રેજ્યુએટ નથી કે કોઈ ભણેલા નથી બેઝીક જે કોલફિકેશન જોય એ એ ન હોય, એ જગ્યાએ ના છૂટકે પણ પૈસા જરૂરી છે,
હમમ બરાબર છે,
તો ક્યો તો પછી, ટોપિક,
હમ્મ ગુનાઓ કેવી રીતે ઉકેલાય છે.,
શું ગુનાઓ,
હમમ,
ગુનાઓ કઈ રીતે તો એ તો મોસ્ટમાં તો વકીલાતમાં એમાં કઈક આવે કાયદા નિયમમાં તમને કઈ ખબર જ નથી આપને, ખ મ મળ કર
મેં તો ખાલી રન્ડમ પૂછું ક્વેસચન,
એની વિષે તો નથી ખબર કઈ ગુનાઓ કઈ રીતે કરાય, એ ગુનો એટલે કે માફ કરી દેવા જોઈએ એટલી બધી ભૂલ ન હોય તો થોડું ઘણું જાતું કરવું જોઈએને, બોવ વારે વારે ભૂલ કરતા હોય તો પછી એને સજા દેવી જોઈએ એ રીતે,
બરાબર છે,
તમારું શું કેવું છે,
અ વિશ્વના સૌથી ખતરનાક પ્રાણીઓ,
આમાં શું કેવું છે ગુનાઓ વિશે,
નહીં એને ટોપિક ને જવા દો આપને બીજો ટોપિક,
હમમ, વિશ્વના,
વિશ્વના સૌથી ખતરનાક પ્રાણીઓ,
હા તો તમે ક્યો શું પેલા છે.,
સિંહ છે, પછી એના કોન્ડા,
એના કોન્ડા,
પછી, મગર કેવાય એ તો એમ- તો, જે બધા, એમ તો એટલા બધા લોકો ખતરનાક- ના હોય, પણ આપડે જો અવરસ નવેરા કરીએ, તો એ લોકો ના આપણને બેક- બોલે એમ, મે બી એ બોલે કઈ, મારે એમ નતો એ લોકો- તો, આપણને જોઈને બીવી જતા હોય, મને એવું લાગે.
હલો
હા
શું બોયલા? કઈ ખબર ન પડી, અવાજ કપાનો તમારો.
એમાં એવું કે, ખતરનાક એ લોકો ના હોય, પણ, એ લોકો પોતાના બચાવ માટે બનતા હોય- હા એ વાત છે, જાતને બચવા માટે ઈ- પોતાની સુરક્ષા માટે શું ક્યો છો? મારો અવાજ મને આવે છે, કેમ આવે છે? આવ હજી રીપીટ થાય છે?
હમ
બઉ કરી, હો પણ તમારે તો પણ આજે. તો શું કા કરો મારી જોડે વાતો, હું ક્યા કઈ કરું છું એલે. ના કરો, તમારા ફ્રેન્ડ જોડ વાત કરો. બોવ ઉકળતી હોય તો. હું ક્યાં કઈ કરું છું? તમે પોતે બોઅ કરી, મેં ક્યાં કવ તમારા ફોને બોવ કરી એમ વાત છે. તો ક બીજો ટોપિક થ ઓકે ચાલો તો.